હલો આવે છે અવાજ? હઅઅ કેમ છો? મજામાં?
હઆઆ સરસ. હઆઆ વાત છે હજુ થોડી.
બસ આજે એ ટોપિક પર આજે વાત કરવાની છે કે આપડે સમય અને વ્યવસ્થાપન આપડે કેવી રીતે કર તા હોઈએ છીએ એ ટોપિક પર આપણે વાત કરવાની છે.
હમમ બવુ સરસ ટોપિક છે. કેમ કે આપડી જે જિંદગી મળી છે એ બધી આખી સમય ઉપર જ છે કે ભઈ તમને દિવસ મળે ચોઓઅ રોજ ના ચોવીસ કલાક તમને મળે છે એ તમે ચોવીસ કલાક નો ઉપયોગ કે સદઉપયોગ કે દુરપયોગ એ કરવો એ તમારા હાથમાં છે. તમેએ તમારા જીવનને બગીચા જેવું પણ બનાઈ શકો અને ઉકરડા જેવું પણ બનાઈ શકો. જો સમય નો યોગ્ય ઉપયોગ કરો તો તમારું જીવન ખીલેલા બગીચા જેવું બની જાય અને જો સમય તમારા હાથમાંથી તમે વેઠફી નાખો તો પછી એ તમારું જીવન ઉકરડા જેવું પણ બની શકે. એટલે આપડે સમય નું કઈ રીતે તેસ ઉપયોગ કરીએ છે એ પ્રમાણે આપણું જીવન આગળ વધે છે. જે
અને આપણે જાણીએ છીએ બધા કહે છે કે સઅ સમય વીતેલો સમય પાછો આવતો નથી. અને આપણે પણ સમય ની સાથે ઘડિયાલના કાંટા ની જેમ ચાલવું પડે જે સમયની સાથે ચાલે છે એ આ ફળ વધે છે અને સમયની કોઈ કિંમત નથી કરતું ઠીક છે આજે આપણે આટલા ટાઈમે અહિયાં પહોંચવું છે. કઈઈ ઇન્ડિયન ટાઈમ એ બધા ઇન્ડિયન ટાઈમ નીચે પહોંચવાનું એટલે આપડે દસ વાગ્યા નો ટાઈમ આપ્યો તો સાડા દસ સુધી પહોંચવાનો ખબર છે કે દસ વાગે તો ચાલુ થશે ન બધા ઇન્ડિય ટાઈમ વાળા છે. અને બધે જ એવી જ પ્રથા થઈ ગઈ છે કે આપણે જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમે ને અડધો કલાક પછી જ આપડે પહોંચવાનું ને એ લોકો બી પ્રોગ્રામ કે વ્યવસ્થા ખબર છે એ બધા થોડા લેટ જ આવશે એટલે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે લોકો પહોંચીને તૈયારી કરવા માંડે છે એટલે બધા અડધો કલાક પછી આવે તો પણ હજુ પ્રગ્રામ તો ચાલુ થયો જ ના હોય એટલે બધાના મનમાં એવી ગ્રંથિ બંધઈ ગઈ છે કે જે ટાઈમ આપ્યો એના અડધો કલાક પઅઅ પછી આપણેે પહોચીશું તો આપડે કઈ ખાટું મોડું નથી થવાનું જયારે તમારે બસ કે ટ્રેન પકડવી છે કે ફ્લાઇટ પકડવી છે ત્યારે તમે એમ ધારો ત્યાં બિફોર ટાઈમ પહોંચવું જરૂરી છે. કારણ કે આ બધી વસ્તુમાં કોઈ વાર ટ્રાફિક નડી શકે છે. કોઈક વાર સાધન બગડે તો આપને બીજું સાધન મળતા પણ વાર લાગે છે. કદાચ બસ બિફોર ટાઈમ પણ આઈઈને ઊભી રે છે અને ટાઈમસર ઉપડી પણ જાય છે. ખાલી
જેટલા પણ મોટા મહાપુરુષો થયા ને એ લોકો પોતાના સમયનો યોગ્ય સદુપયોગ કરતા હતા. મને એક દાખલો યાદ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ. જયારે ફોરેન માં ભણતાતા બેરિસ્ટર નું ભણતાતા ત્યારે એ સમયના એકદમ પાબંદ હતા એટલે તમારે દસ વાગે એમને પહોંચવાનું હોય તો રાય દસ ના ટકોરે ત્યાં હાજર થઇ જાય. અમુક વાર તો પછી પેલો ઘડિયાળ પેલા ટાવર ની ઘડિયાળ રહેતી એમાં ટાઈમ મિલાવો પડતો તો ત્યાંનો જે વોચમેન હોય એ પણ આગો પાછો થઈ ગયો હોય ટાઈમ મેળવવામાં રહી ગયો હોય તો સરદાર પટેલ ને જોઈને તરત ટાઈમ મેળવી લેતો કે ભાઈ સરદાર પટેલ આવ્યા છે. તો ચોક્કસ દસ વાગ્યા જ હશે એમ એટલા એક મિનિટ પણ આગળ પાછળ નહીં ને સમયસર પહોંચી જતા હતા એમ એટલે એમને જોઈને પેલો ઘડિયાળનો ટાઈમ મિલાવતો હતો. એટલે કેટલા પાબંદ હતા એમ સમયના એજસ્ એજ વક્તિ આગળ વધી શકે. અને પછી એ જ વ્યક્તિ આટલે દેશની સેવા કરી શક્યા અને આખંડ ભારતનુંું નિર્માણ કરી શક્યા જો તમે સમય વેળ ્યા કરો તો પછી કશું કઈ થાય નહીિ
સમય પાણી અને વાણી આ ત્રણેય વસ્તુ એવી છે વેડપવા જેવી નથી. જેટલી પણ એને બચાવશો જેટલી પણ એને સાચવશો એટલી જ તમારે વધારે. યોગમાં આવશે અને ફાયદો તમને થજુ સમય બ ત સમય પ્રમાણે સમય સાથે ચાલશો તો પણ તમને ફાયદો પાણી બચાવશો તો પણ તમને ફાયદો છે ને વાણી કે. સમજી વિચારીને બોલવું કે કામ પૂરતું જ બોલું આ બધી ત્રણે વસ્તુ એવું કહેલું છે કે. સમજી વિચારીને વાપરો એમ સોનાની જેમ વાપરો. એટલે આ બધી વસ્તુ કેવી છે સમય આજે આપણને સમય મળ્યો છે તો કે ચલો ફ્રેન્ડ સાથે ગ રહી આળ ના આજે સમય મળે છે તો આપણે કોઈક વાંચન ન સારા પુસ્તક નું વાંચન કરી કે આપણે કઈ ફન્ડને બહ ટાઈમથી મળ્યા નથી તેની સાથે વા તો આપડે રૂબરૂ પણ મળવા જઈ શકીએ ઘરમાં કઈ એક્સ્ટ્રા કામ હોય તો કે આજે ટાઈમ છે તો કે પોતાના માટે કે આજે મારે માન આજે મારે ક જવાની દોડધામ નથી કે તો સવારે આપડે યોગા કરી શકી છે કે એવી રીતે તમે સમય ન વ્યવસ્થા પણ કરી શકો છો કે. આપ આજે ટાઈમ નથી તો આ આ કામ કાલે જ કરીશું અત્યારે જે જરૂરી છે એ કામ આપણે પેલા કરી લઈ એવી રીતે સમયનું કરવું પડ.
અત્યારના ટાઈમમાં સૌથી વધારે સમય જે છે એનો દુર ઉપયોગ થવાના સાધન વધી ગયા છે. ટીવી છે મોબાઈલ છે એક વાર મોબાઈલ હાથમાં આવ્યો એટલે પછી કેટલો સમય ે થઈ જાય એ આપણને ખ્યાલ રહેતું નથી. જલ્દી મોબાઈલ મૂકવાનું પણ મન થતું નથી અને પાછો તરત લેવાઈ જાય છે. મોબાઈલ આવ્યા પછી સમય ન વેડફાાર ઘણો વધ્યો છે. એના હિસાબ સારા સારા પુસ્તકો ન વાંચન છે લોકોને મળવા જવાનું છે બધું વસ્તુઓ ધીરે ધીરે બંધ થઈ ગઈ અને બધા. પોતાનું એક જે વર્તુળ હતું એકદમ નાનું નાનું નાનું કરતા ગયા અને એના હિસાબથી જ પછી તકલીફ વધતી જાય તમે લોકોને હડો માડો નની એકબીજા સાથે પ્રેમ સંબંધ રાખો નહી. અડીી મળીને રહો નહીિ તો પછી કે માણસ ના જીવનમાં કોઈ પણ તકલીફ આવે કે મુસીબત આવે તો એ પછી તરત ડિપ્રેશનમાં જતો રહેે. અને કઈક ને કઈક અવિચારી પગલું એ ભરી લે એજ વસ્તુ તમે સમયનો સદઉપયોગ કરીને લોકો સાથે હળી મળળીને પસાર કર્યો હોય પ્રેમ સંબંધ બાંધ્યા હોય સ્નેહના પરિણામ હોય. તો તમારે કોઈ બી મુશ્કેલી માંથી માારક મળી જાય અને તમારું મન પણ ફ્રેશ રહે તમે આખો દિવસ
ટીવી કે મોબાઈલ કે એમા સમય વવથા કરો તો પછી એ વ્યક્તિ ન સ્વભાવ પણ ચીડ ચીડયો થઈ જાય અને કોઈ બી કામમાં એનું મન લાગે નહીિ
ના સાચી વાત છે અમણાં જ અમે કાલે બાર થી આયા તો અમને લાગ્યું કે પહેલાના જમાનામાં કેવ હતોું અમે નાના હતા ત્યારે અમને બાહાર બેસું ગમતું પેલા મોબાઈલ ન એ જવાનુ કન નથી અને બીજું એવું કઈ નથી તો બસ કે ટ્રેનમાં મુસાફરી કરીએ તો કેવું હોય કે કોઈક નાસ્તા પાણી કરતું હોય કોઈ સારી બુક વાંચતું હોય કોઈ કોમેડી બુક વાંચતું હોય કોઈ કામ કરતું હોય કે કોઈ બારી પાસે બેસેને નેચરલ વુ કે ઝાડ છે વાતાવરણ છે પવન છે કોઈ ગામ આવે તો આ ગામ નું નામ શું છે આટલા કિલોમીટર છે આ ગામમાં શું વ ાય છે અહિયાં થી કેટલા માણસ બેઠ આ તે કા તો ભાઈ તમારે આપણી પાછું બાજુમાં કોઈ બેઠું હોય તો કે તમારે ક્યાં ઉતરવું છે ક્યાં જવા એવી રીતે બધી વાતચીત કરતા કોઈની પાસેથી કઈક જાણવા મળતું પણ મોબાઈલ મોબાઈલ વસ્તુ કેવી થઈ ગઈ છે એ બધાનો સમય બગાડી દીધો છે અત્ય્યારે કોઈ યાદ શક્તિ કોઈ પહેલાના લોકો દસ દસ ડિજિટ ના નંબર યાદ રાખી શકતા હતા હવે સેવ કરી દીધા એટલે કોઈ ના નંબર આપણે મોઢે કોઈ પૂછ ક્યા આનું નંબર કોહો તો આપણે નથી કરી કારણ કે આપણે યાદ જ રાખવાની જરૂર નથી કે શું કરે મોબાઈલમાં ટોર્ચ ટોર્ચ આવી ગઈ મોબાઈલમાં કેલ્ક્યુલેટર આવી ગયું એટલે આપે કોઈ પણ મોઢે રાખવાની વસ્તુ નથી કે જાતે પલા તો છોકરાઓ બી બધા મોઢે ગુણાકાર ભાગાકાર બધું પ્લસ માઇનસ કરી લેતા હવે તોી આટલું બધું મગજ વાપરે એના કરતા એટલું સ્પીડમાં કામ થઈ જાય છે અને શોર્ટસ જોવા બેસો કે યુટ્યુબ પર જોવા બેસો કે કઈ પણ જોવા બેસ કેટલો પણ ટાઈમ વેરફાટ થઈ જાય છે ખબર નથી પડતી આ મોબાઈલે તો એટલો સમય વેફ્યો છે કે જેની કોઈ હદ નથી નાના થી લઈને મોટા સુધી ને લેડીસ થી લઈને જેસ કે બધા ને બધાનો ટાઈમ વેસ્ટ થાય છે અને આ બધી વસ્તુ કોઈ આપડે ગયા છીએ કે ચલો માઈન્ડ ફ્રેશ કરવા થોડીક ગેમ રમી ગેમમાં તો એવું લાગે છે કે બસ હાર્યા નહી આ આ લેવલ તો મારે જીતવું જ છે એ લેવલ જીતી એટલે લાવ ને આગળનું લેવલ શું આવેશે તો જોુ એમ કલાક સુધી તું મને ખ્યાલ છે, હું પણ પોતે લઈને બેસુ તો મને પણ ખ્યાલ રહેતો નથી ટાઈમનો. એટલે એમ પેલી લ લોભ લાગે છે, કે હજુ જીતવું હજુ આગળ વધવું હજુ કઈક સારો વિડિઓ આવ સે આજુ કંઈક જાણવા મળસે એટલે ફ્રી ટાઈમમાં આપણે આ ટાઈમ કરીએ છ એવા પેલાના જમાનામાં સેટરડે સન્ડે બધા એકબીજાના ઘરે જતા ને મળતા અને બસ ફિક્સ જ હતું કે બધાને મળવા જવું રૂબરૂમાં મળવું ફેમિલી ને મળવું એ લોકો આવે આપણા ઘરે એટલે ઘણી બધાને બધાની પાસેથી કઈક નવી નવી વાતો જાણવા મળતી સુખ દુઃખની વાતો થતી એક પ્રોગ્રામ બનતા પણ હવે એ બધું બહફત ઓછું થઈ ગયું છે.
અંગ્રેજીમાં પણ કહેવત છે, ટાઈમ એન્ડ ટાઈડ વેસ્ટ ફોર નો બડી અને ટાઈમ ઇઝ મોર વેલ્યુએબલ ધેન મની એટલે સમયે પૈસા કરતા પણ વધારે કિંમતી છે, કે તમે સમયને વેળફશો એટલે તમારું જીવન જ સમય એટલે બીજું કશું નથી આપણને જે દિવસો મળ્યા છે, વર્ષો મળ્યા છે, આપણું જે જીવન મળ્યું છે, એનો જ એક ભાગ છે, એ જ તમને રોજ ચોવીસ ચોવીસ કલાક તમને કુદરત તરફથી ભેટ મળેલી છે, એ જ આપણું જીવન છે. તમે એનો સદઉપયોગ કરો તો પછી એ તમારું ભવિષ્યને સુધારી શકે અને દુરપયોગ કરો તમે સમય વેડફો તો પછી તમારી પ્રગતિ અટકી જાય અને તમારા ધાર્યા સફળતા મળે નહી તમને પછી તમે પસ્તાવ કરો કે ભાઈ હું પાછળ રહી ગયો અને લોકો આગળ નીકળી ગયા તો આ એ લોકોએ સમયનો સદઉપયોગ કર્યો અને જે તક એમને મળી હતી એ ઝડપ પી દીધી ત્યારે આપણે એ સમય ઓળખવામાં તકને ઝડપવામાં આપડે પાછા પડી ગયા એટલે સમય ને ઓળખ નો એ પ્રમાણે કામ કરવું લાઈફ મેન્ટેન કરવી એ બહુ જરૂરી છે.
અને આપણેે સમય ને સાચવીશું તો આપડા છોકરાઓ પણ આપણને જોઈ ને કે ના સમયની વેલ્યુ શું હોય છે, એ પણ એ લોકો જાણી શકશે ને કરી શકશે આ વાત પર તમારા જોડે થી ઘણું બધું જાણવા મળ્યું થેન્કયુ આભાર.
આભાર